હા કેમ છો.
બસ મજામાં, તમે?
હાલો.
હાલો.
કેમ છો?
બસ મજામા. તમે કેમ છો?
હું પણ મજામાં પણ તમારો અવાજ ઓછો આવતો છે.
હવે.
હમણાં આવતું છે બરાબર.
કેવું ચાલે છે બાકી બધું મજામાં?
બસ મજામાં અમે સોચતું હતું કે ભાઈ કઈ પૈસા ભી સેવિંગ કરી લઉ પછી આગળ જઈને કઈ સ્પેન્ડ કરવા બી કામ આવશે.
કારણ કે જોને આજકાલ મોંઘવારી ઘણી બી રહી છે એટલે પૈસા બચાવવાનું ખુબ જ મહત્વનું છે અને જો હું તો એક જ વાત કું માત્ર કમાણી કરવી પૂરતું નથી પરંતુ સમાજદારીથી પૈસા બચાવશે તો તારા ભવિષ્ય માટે ખુબજસારુ કેવાય.
હમ્મ, એ તમારે હાચું છે કેમ કે આગળ જઈને ભવિષ્યમાં પૈ સા કોઈ જગ્યા કામ આવી જાય એ ખબર નહી પડે મને. તો હમણાં થી મેં સેવિંગ કરી મૂકીશ તો આગળ જઈને મને ખબર જય્યારે સ્પેન્ડ કરવાનો ટાઈમ આવે ત્યારે મને બરાબર યુઝ કરતા આવે.
પછી હોય અને પછી મહિનાના અંતે લગગ મુશ્કેલી પડી જાય છે. એટલે છેને હૂ તો તને એકજ વાત કઇ કે જો દર મહિને અ સાઈડમા પેહલેથી જ મૂકી દેવાનું જેથી ત ભવિષ્ય માટે એ સુરક્ષિત રહે છે.
હા તમે હાચુ કીધું. તમે તમારે શું પ્લાન છે?
અચાનક કઈ આપને ખર્ચ ઉભો થઈ જાય તો ામ આવે હું એના મને પૈસા મળેને એથી દઉ છું અને જે ખર્ચ થઈકે એટલ જ હું એ કરું છું કારણ કે જો અભ્યાસ છે લગન અથવાવરની ખરીદી પણ ખર્ચા આવી જાય તો એમાં છે ને મારું કોઈકને બચતજ બુગેટ આમ તેમ મારું પણ ભલી જાય છે
હા એ તમે સાચું જ કીધું મે બી મતલબ સોચતો હતો કે ભ થોડા મતલબ વધારે તો નઈ પચીસ ટકા બી સેવિંગ થઈ જશે તો એ મને સારું રહેે પછી કેમ કે આગળ જઈને જો આપડે ક ફરદવા જાય પછી કઈ ફંક્શન હોય યા કોઈનું રિલેટિવ ન મેરેજ પછી આપણે જ પોતે મેડિકલ માટે યા કશે લાગતા જ હોય તો એના માટે કામ આવે પણ હવે જો તમે એમરજન્સીમાં એમરજન્સીમાં ક્યારે પૈસા લાગતો હોય એ આપણે ખબર જ નહી હોય તો હમણાંથી અગર મેં મેં યા પછી કોઈ પણ સેવિંગ કરતો હોય તો એ હારું રે પછી
સાચ કીધું કારણ કે જો અ માત્ર હ મ જો બચત જ કરવી એમને જરૂરતની વસ્તુઓ પર ખર્ચ કરવો એ પણ યોગ્ય નથી ને બી જ્યાં બજત કરવી છે ત્યાં બજટ બચત પણ કરી અને જેો ખર્ચ છે એ તો આપડે કરવો પડેને
હા એ તો છે જ ન આપણે આપડ અગર એવા સોચતા હોય કે ભાઈ મારું મારું ખર્ચ શું છે મે ખર્ચ કરું જ નથી ખાલી બચ કરતા રહો તો પછી પૈસા કઈ કામના જ નથી કેમ કે આપને બચત કેમ કરતાએ આપણે પો તેના ખર્ચા માટે જ બચત કરતા છું ને
એ પણ ખોટું છે જો બાળક હોય આપડી ઘરે તો બાળકને પણ જે વસ્તુઓ જોટતી હોય એ તો અપાવી જ પડે ને આપણે કઈ કામ હોય એ આપણેે પણ ચાલવું પડે તો એવું નહી કે મન મારીને બચત કરવું એવું નહી કરવું જ્યાં સુધી આપણે બચત કરી શકે કેટલું કરવાનું એના માટે એસઆઈપી ખોલાવી દે મ્યુચ્યુઅલ ફંડમાં તારા પૈસા ઇન્વેસ્ટ કરી લે એ પણ સારું રે છે
હા એ્ય ફઉન્ એીમાં આપણે મતલબ એ મહિનાના મતલબ ઓટોમેટિક કટ બી થાય છે અને આપડે મતલબ એમાં લિમિટ આપણેે આપણે એમાં મતલબ વધારે અ મિનિમમ મારા હિસાબે હજારની ઉપર જ મૂકી શકો છો મંથે અને મેક્ઝિમમ આપણે જેટલી મૂકવું હોય એટલા મૂકી શકો છો પણ મિનિમમ આપણે હજાર સુધી તો મકતા મૂકી શકો છો કેમકે હજાર તો ઇનફ છે કોઈ પણ મંથમાં સેવિંગ કરવા માટે અઠ
સાચું કીધું અને જો તારા ખાતા માંથી મહિને મહિ પોતે હજાર બે હજાર કપાઈ જતા હોય તો એમાં કઈ વાંધો પણ નહીં આવે ને
એદને
હા
હા વધારે અગર એ હમણાં આવતું છે અવાજ
હા હ બ
હલો
હા બોલો ને આવે છે અવાજ મનવા
હા વધારે કટ થાય તો પછી આપડે શું કેશું કે ભાઈ મારી ઈન્કમ બી ઓછી વધારે કરતા પણ હજાર રૂપિયાગર કટ થાય તો આપે બીશુંહી ઇન્કમ બી બરાબર છે હજાર કચ થાય છે તો એ સેવિંગ બી બરાબર થતી છે મારી મંથ સેવિંગ
હા સાચું કીધું જો પૈસા કમાવાના હેદુ જીવનને સારું બનાવો છો અને અ જરૂરી વસ્તુ શિક્ષણ છે આરોગ્ય છે અને પરિવારની ખુશી માટે તો આપણે ખર્ચ કરવો જ જોઈએ અને તને તું જોયું હશે આ તો આપણી જરૂરી વસ્તુ છે એટલે આપણે આપણે એના પર પૈસા મતલબ ખર્ચ કરીએ છીએ પણ તું જોયું હશે કે કેટલાક લોકો હોય ને કે ફેશન ના ચક્કરમાં નવા નવા મોબાઈલ ના અને ઓનલાઈન જે શોપિંગ કરતા હોય છે કે આ ટ્રેન્ડમાં આવ્યું આ ટ્રેન્ડમાં આવ્યું તો એના ચર કર્ છે ને બિનજરૂરી ખર્ચ પણ કરી નાખે છે તો એ આપ આપણે રોકવું જોઈએ એ આપને નહી કરવું જોઈએ
એ તમને તો હાચું કીધું કેમ કે હવે જો મતલબ એ મોબાઈલ તો જો તમે દર મહિને કે મહિનામાં તો લગભગ બે વાર તો લોન્ચ થઈ જતો હશે એ મોબાઈલ- તો લોકો ને એવી આદત છે કે ભાઈ જો જો ન નવો મોબાઈલ આ વો તો એને લઈ લે લઈ લેશું પછી એને એમ લાગે કે ભાઈ મારા જો એ નવો મોબાઈલ છે પણ એને સમજ નહી પડતી કે આપડણે જે સેવિંગ કરેલી હતી એ એનામાંથી જ જતો છે પહેલો જ મોબાઈલ હતો તો એ જો એ જયારે બગડે ત્યારે આપણે નવું નવો લઈ શકું છું પણ એના પહેલા જારે આપડણે નવો લઈેશું તો પછી સેવિંગ કરેલા પૈસા
હા. એ જ તો અનેઅ એ આપણે છેને બજેટ બનાવવું જરૂરી છે અજરૂરત અને શક ચ સમજવો જોઈએ હેને
હા એજ નહી એજ નહી
હા એટલે હું તો છે ને બજેટમાં તો છે ને દર મહિને બેંકમાં થોડી રકમ જમા કરાવું છું અને બિનજરૂરી ખ ખર્ચ પણ ટાળવાનો પ્રયત્ન કરું છું પ્રયત્ન કરું છું અને એના ઉપર ઉપરાંત છે ને વીજળીના અને પાણીના ઉપરાંત છે ને કરકસર કરવી ખૂબ જ અજરૂરી છે જો આપણેે એમાં પણ અગર થોડું આપણે કરકકસર કરીએ આપડા લાાઈટ બિલ ઓછા આવે પાણીના બિલ ઓછા આવે તો એમાં પણ આપણને ફાયદો થાય છે નહી
હા એ તમને હાથ ચુઝ કીધું જો આપડે અગર લાાઈટ બિલમાં જો દેખા જાય તો આપણે જેટલી વીજળી યુઝ કરશો એ એટલું સારું રહે પણ આપડણે જો કોઈ કોઈ વાર આપણાથી મતલબ ભૂલમાં ફેન ચાલુ રહી જાય પછી પછી લાઈટ ચાલુ રહી જાય એ આપડે જયારે કામ નહી હોય આપણે ત્યારે ય બંધ કરી દેેશું તો એ એટલી વીજળી બચે પણ અગર એ જારે આપણાથી ચાલુ રહી ગયું હોય તો એ યુનિટ ફરતા હોય
બચત કરશું ને તો એ આપડી મોટી મૂડી બની શકે છે બરાબર ને પૈસાની કિંમત સમજાવવી
એ તમને હાથ ચૂકીધું
એમાંથી લોકોને શીખવવું જોઈો પૈસાચ એ
હલો. હા તમાર અવાજ નહી હભાળતું
પૈસા બચાવવા એ લોકોને પણ પાડવી જોઈએ જે આપડે એને પોકેટ મની આપીએ ને એમાંથી જ એ લોકો આમ થોડું થોડું બચાવી લે
હમ એ તમને સાચું કીધું
વિશ્માં એ પણ એક અ જિમ્મેદાર નાગરિક બની જાય
કેવી કરવાની કેવી નહી કરવાની પછી એ એ એ આપડે કે કે જો મેં એ ગુલ્લક માં મેં આટલા બચત કર્યા છે પછી એ બી એને બી એવું લાગે કે ભ મે મમ્મી પપ્પાને જોઈને મેં બી બચત કરવા લાગે થગેલો છે
સાચી વાત કીધી અને એ લોકોને પણ સમજાવવું જોઈએ કે જેટલા આપડું આવક હોય એ હિસાબથી જ પૈસા નો ખર્ચ કરવો જોઈએ બગર ખાલતુની વસ્તુઓમાં પૈસા બરબાદ નહી કરવા જોઈએ આગળ વધી એટલે આ હા જોયું હશે કોઈક આવક વધે ખર્ચ પણ અવધારી દેશ છે પણ એવું ન કરવું જોઈએ જેટલી આપણે જરૂર તો એટલું જ એ લોકો ને અ કરવું જોઈએ
એ તો તમને હું જ કીધું
હમ ચાલો તો આજે તો તમારી જોડે બચત પર લઈને મને વાતો કરીને ઘણું બધું શીખવા પણ મળ્યું અને તું જે હવે આદત પાડી છે ને બચત કરવાની એ આગળ આવી રીતે જ લેતો જજે અને ભવિષ્ય માટે તું કઈક અ સારું રોકાણ કરી કરે
હા હા હું કરી છે હવે આગળ જેને બી બચત તો મતલબ હવે જોઈએ કેટલી બચત થ એ કેટલી નહી હજુ ઓછી થતી હોય તો મેં એનામાં હજુ બચતમાં વધારી દઈશ
ઠીક છે તું કરજે સારું ચાલ પાછો વાત